હલો.
હલો.
નમસ્તે જ્યોતિબેન કેમ મજામાં.
હા મજજામાં આવ તમે કેમ છો.
હા મજા મજા. કેમ છે ઘરે બધા ને શાંતિ.
હા ખરા ઘરે બધા ને મજા છે.
સરસ સરસ પપ્પા નેને મમ્મી ને એને કઈ છે ને ને વાંધો બધાને સારું છે ને.
ના ના બધાને સારું છે મમ્મીને ક્યારેક ક્યારેક દુખે પગના હાથમાં પણ એ પછી હું દબાવી દઉતો.
હા સરસ. સરસ મમ્મી ને ક્યાંય હો
ના દે ખાયલા હા છે કેમ ના ના એ જુનાગઢ જાવું છે ને? અમે એવોર્ડરમાં આ અમ ઓર્ડરમાં આવતા ને ત્યારે કેતા તા કે જુનાગઢ જાવું હ બતાવા.
હા સરસ સરસ હા તો જયાવાય હોસ્પિટલ એક વાર ચેકઅપ કરાવી લે એટલે ખબર પડે શું છે. શું નઈ તો એ પ્રમાણે આપણે કરીશું કેને ટ્રીટમેન્ટ. સારું.
શું ચાલે તમારું ભણવાનું? તમારે શું છે પ્લેન સાગળ ના?
તમારું શું અગયારમું ચાલે ને અત્યારે?
હા જો દસ પાસ કર્યું.
હ પેસવારુ.
હા હવે આપણેે ઈલેવન સાયન્સમાં એડમિશન લેવાનું છે. માં બોરાજી સ્કૂલ છે ને
હા.
હમ્મ. અગિયાર સાયન્સ કરવો છે.
હા તે સારું સાયન્સ તો બેસ્ટ હોય. એમ સાયન્સ કરે છે એને તો આગળ બઉ સ્કોપ મળે ને બધું હોય.
હા એ ન્નૈનાથ હે?
ઓકે હા.
તો પછી સાયન્સ જ ફરીએ ને?
હા તો તો સાયન્સ જ કરેને ટેન્થમાં એટલા મળી જતા હોય તો સાયન્સમાં કરાય બી ગ્રુપ છે કે એ ગ્રુપ છે
વ રાખવું છે
ઓકે સરસ તો તો ડોક્ટર બનવું હશે ને બેનમાં
હા
ઓકે સારું સારું
હમ
હમ ડોક્ટરમાં બહ મહેહનત કરવી પડે
મહેનત તો કરવી જ પડેને ભાઈ ગમે એમાં મહેનત તો કરવી જ પડે પડે
હા એ છે
હા તો થઈ જશે ઓ સયાર છે સો ગઈ નહી વાંધો આવે
બીજું હમણાં કઈ તમે ઓનલાઈન કુંડા મંગા વ આ કે તમે કેતા હતા મંગાવવાનું
હા ઓનલાઈન માં કુંડા તો ચાલુ જ હોય છે ચોપિંગ બોર્ડ મંગાવ્યું છે હમણાં વૂડ નું હા ચોપિંગ ના ચોપિંગ બોર્ડ માં
ઓકે કેટલા માં પડ્યું
હ સો રૂપિયા નું છે
ક તો તો સસ્તું ને સારું કેવાયને ક્વોલિટી વાઈઝ તો સારું જ છે ને
હા ક્વોલિટીમાં તો પછી શું સો રૂપિયા જેવી ક્વલિટી હોય હા
હમ હમ અચ્છા સારું ા
પાર્સલ તો ચાલુ ને ચાલુ હોય પપ્પા એમ કેતા હોય છે કે આ પાર્સલો એટલા બધા તમે મંગાવો તો
હમ
હમ
હા એ ભી છે પાછા બધા કરતા હોય મેા તો
હા હા મારા બેન મારા ભાઈ
હ બધા મહિના માં એક એક મગવે તો પાર્સલ વાળાને ચાર પજ તા થઈ જાય મહિનામાં
ના રાજા આપ જઈ છે સલવાળ નામકીી બ
હહ હા સારું સારું
એવું છે હવે જોવ મે બુક્સ ને બધું ખરીદવાની છે
શું ખરીદવાનું છું
બુક્સ બધી હ ચોકરા બધા પુસ્તકો લેવા જોશે ને હા હોસ્ટેલમાં બેસ્ટ ડવી છે તો હોલમાં જવું છે તો બધી એ પણ શોપિંગ કરવાની થશે હમ જેલમાં પચાસ હજાર ફીસ છે
ઓહ બહુ મોંઘી હોસ્ટેલ તો તો
હા વર્ષની પચાસ હજાર છે
હા વર્ષને પચા તો હા હ એટલે જ હશે ને બધા કેટલે જાલતી હોય એ
હમ એટલી જ હોય છે મહિનાને મહિને પાંચ હજાર છ હજાર એી હપ્તો થાય એ ભરવાનો હોય
હમ સારું સારું હા નહી એ તો જ છોકરી ટકી જશે એવું કઈ ટેન્શન ના લેવાય આપડે પોઝિટિવ જ રેવાય જેમ તકી જ જશે એમ
હમ
પછી નાટકે તો તો એના ભાગ્યમાં હશે ખરે રવું બીજું તો શું એના નસીબવા હશે
હા એ સાચી વાત કહી અત્યારે નાની બેહેન છે ને એ દસમું ફેલ થઈ હતી
કા હોો
એ હમણાં એને બેચ ની એામ અપવી એટલે મેથસમાં પાસ થઈ ગઈ છે પણ ચડાવ પાસ છે એટલે એને કઈ સ્કોપ છે નને ટૂકમાં એને એડમિશન ગામની જે સ્કૂલ છે સરકારી મે એડમિશન ના મળે એને
હા
હમ
હા એ તો છેજ તો હવેને કરવાનું શું હવે દસ પાસ થઈને
હા હવે હવે કેટ્રેસમાં જાસ્તે ઓર્ડર બીજ છો બાકી એને કરાવશું પાર્લર નો કોર્સ ને
નહી એ બધું તો છે જ પણ ટ્વેલ્થ પાસ થઈ જાય આમ તો સારું લાગે એમ સાંભળવામાંય બાકી દસ પાસ તો છે જોઈ તેર
બાર પાસ આપડે કરાવશું ટવેલ્થ કરાવવાનું છે પણ એને હવે એક્સનલમાં કરાવશું હવે અત્યારે છે તૈયારી કર બેઠા કરે પછી એને ડિસેમ્બરમાં પેલો ફોર્મ ભરાયને ટથ ના પણણ ફરી અને સીધી એક્ઝામ અપ આવીી દેવા ી નો પ્લાન છે આપડો મોટી બેન છે એને આ રીતનું વાત કરેલી છે હવે સુધી બારની એઝામ અપાવી દેવાની અને ડિસેમ્બરમાં ફોર્મ ભરાશે એટ અત્યારે હવે તૈયારી કરવાની
હા સરસ સરસેટ ખાયતો
હા એ રીતનું છે એટલે
હમ સારું કેમ ફેલ થવાનું કઈ રીઝન છે ખરું
હા રીઝન તો છે ધ્યાન દેતી નથી પ્રપર હન એ પછી
એટલે એમ નહ પૂછતો હું ું શું કે આમ છોકરી છે જ નબળી થોડીક ભણવામાં કે એમ મોજમાં કાઢી નાખો ટાઈમ બધું અને ધ્યાન ના દીધું
હા નો બ્રી છે નબળી છે પણ નબળી હોવા છતાંય જો મહેનત કરે તો ચાન્સ છે જને ખવાના પા પણ નબળી છે અને મહેનતે એટલી કરવી નથી પછી શું થવાનું
તો વાંધો નહી દસ પાસ તો દસ પાસ હવે ઘણા બીજા છે ઓપ્શન જે પણ હોય એમાં ધ્યાન દેવાય થોડુંક એટલે વિચાર સુધારી લ ઠીક બાકી લગ્ન જ્યાં થશે તં ઠીક બીજું તો શું.
આ હિતાજ કરવાના.
નઈ સમજાણું નઈ શું થયું તથી?
આ ત એટલે ત્યાં જાય ત્યાં ઘરના કામ કરવાના એઝ હાઉસવાઈફ તરીકે જ રેવાનું રહ્યો એમ કઈ ખુદ કઈ કરી શકે એવું કઈ નહી એમ.
હા.
બધાની નીચે ટૂંકમાં એમ એ રીતના એમ. કરના કામ કરવા એ
હા તો હવે તો એની પાસે એજ ઓપ્શન છે હવે.
હા હવે એને આપણે બારમાની એક્ઝામ અપાવી દેસુ પાસ થઈ જાય તો સારું તો કોલેજ પછી કરી લઈ એમ હા એટ થોડો ઘણું એજ
હા તે કદી શ કે બાકી ઘણા સ્ટુડન્ટ એવા હોય જે આવી જ રીતે ઠકો મારી મારીને જ કોલેજ કરે. અને કોલેજ થઇ ગયા પછી જોબ મળી જાય.
હા એ સાચી વાત છે. અને નાનું પણ હશે નસીબમાં તો થઈ જશે બધું હા આપડે બાર પાસ પછી એને જમ એમ નર્સિંગ નો કોર્સ કરાવી લેશુ એટલે ગમે પ્રાઈવેટમાં અત્યારે નર્સિંગમાં થોડો ઘણો કોઈ એક્સપિરિયન્સ હોય તો પણ રાતા જ હોય છે તો આ શું નર્સિંગ કરી લઈ ને તો એને જોબ મળી જાય એમ કંઈક પણ એ ખુદ કમાઈ શકે એમ.
હા રાઈટ એ તો એમ જ કરાય ને એ કર દે પછી બે વયર્સ ન કોર્સ છે તો વેલ્યુ પતિ જાય અને જોબ કરી શકે સહેલ તો એનમ જ છે સેલા તો બધા સેલા જ છે ખાલી ન નો છે અલગ અલગ
હા એવું નથી ઇંગ્લિશ માં હોય છે જે
ના ના જી એન એમ બી ગુજરાતી નઈ નહી એવું કઈ નથી. જે એન મ બિ ગુજરાતીજ એ એન એમ પણ ગુજરાતી છે ઇંગલશ ખલી બીએ સ છે.
આ ડોય છે ને એમાં કે કેવું સાંભળ્યું છે
એમ એવું કઈ હાર્ડ કે સહેલું કે એવું નથી ત્યામાં ખાલી ટાઈમ નો ફેર છે હું એજ સમજાવું છું ને જેનમ ત્રણ વર્ષ ન કોર્ષ છે તો જેને તમને વાત કરી એને કીધું હશે કે ત્રણ વર્ષનો જતો વા જ છે બાકી મને તો હું કરું છું નર્સિંગ તો મને ખબર જ છે કે બધું સજ છે
તારી એક ફ્રેન્ડ છે એને કરેલો છે એને જી એન એમ કરેલો છે કે એને એમ
એનેને એમ કર્યું છે
એનેમ જ બે વર્ષનો કોર્સ છે એ કરેલો છે
હા હા એજ કર્યું છે
બરાબર એટલે આપે શું અને બાર પાસ કરાવી અને પછી એ રીતના અમે કરાવી લેવો છે નર્સિંગ નો કોર્સ કરી લઈને તો એ કમાતી થઈ જાય એમ ગમે ત્યાંને આઠ દસ હજારમાં જોબ મળી જાય હ
હા તો એવું કરાય આપડે સારું તો હવે પછી આપડે વાત કરીએ હું કોલ કરું તમને પછી ઓકે
હા તો હા રાખ બાય
ઓકે બાય
નાાઈ ટેક કેર